હલો
હલો
હા અવાજ આવે છે મારો
હા હા આવે છે.
કેમ છો.
બસ મજા તમે કહો
બસ મજામાં મજામાં વરસાદ કેવું આવે છે.
અહિયાં તો પડે છે વરસાદ સારો
બરાબર છે વરસાદ તો ખુબ જ જરૂરી છે. કારણ કે આપડા ભારત દેશ માં ખેતી વધારે થાય છે એટલે એના માટે વરસાદ હોવો તો જરૂરી જ છે.
હા જો વરસાદ ના આવે તો? ખેતી ના અમુક જે પાક છે એના માટે જે વરસાદ જરૂરી છે. અશક્ય થાય.
એ તો તમે એકદમ સાચી વાત કીધી. કારણ કે આપડા ભારત દેશમાં સિત્તેર ટકા થી વધુ લોકો અત્યારે ખેતી કરી રહ્યા છે.
હા ખે ખેતી વગર તો આપણા દેશમાં ખોરાક જ કેમ નુ પહોંચે અનાજ કઠોળ
હા એ પણ શુ એટલે શું કેહેવાય કે ભારતમાં આશરે પચાસ ટકા થી વધુ જે વસ્તી છે. એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી હોય છે. ભલે આજે આપડી ભારત ભારત દેશ છે એ ટેકનોલોજી માં ખુબ વધારે તરકી કરી રહ્યું છે. પણ ખેતી જે છે એના મૂળમાં છે. એવું નથી કે ખેતી આજકાલ ની વસ્તુ છે. ખેતીની શોધ તો બહ પહેલાના સમય થી ચાલી રહી છે. હિન્દ ની સંસ્કૃતિ છે એ સમયથી ચાલી રહી છે એટલે મતલબ કે હજારો વર્ષોથી ચાલે છે. કારણ કે પહેલા તો શું હતું. કે ખેતી પર જ લોકો જીવન જીવતા હતા. અત્યારે જે આ બધા આપડે જીવવાના સાધનો છે એ ઓછા હતા. એટલે ખેતીની વસ્તુથી લોકો એકબીજાને આપી ને એવી રીતે ગુજરાન ચલાવતા હતા. એટલે પહેલાના સમયથી જ ખેતીનો વિકાસ ખુબ થયેલો છે.
હા એ તમારી વાત સાચી.
એટલે આપડે હા બોલો બોલો
આપણેે એ પણ ધ્યાન રાખવાનું ને કે જમીન જમીનનું ધ્યાન રાખવું પડે ફળદ્રુપતાનું
હા એ કે એના માટે ખુબ જરૂરી વસ્તુ છે. હ એના માટે જમીન જોઈએ વરસાદ જોઈએ ખાતર જોઈએ
હા એ વાત સાચી અને ખાતર પણ રાસાયણિક ખાતર ને એ બધા ન પણ ધ્યાન રાખવું પડે ને
એ તો સાચી જ વાત છે અને આમ જોવા જઈએ તો ભારત દેશ જ એક મતલબ એવો દેશ કહી શકાય કે જ્યાં ખેતી કરવા લાયક બધી જ વસ્તુ પ્રાપ્ત થઈ શકે. જમીન છે, પછી પાણી માટે નદીઓ છે, ખાતર છે, એટલે ભારત દેશની વસ્તી જે છે એ લોકોએ એવી રીતે આયોજન કરેલું છે. એ અહિયાં બધું પ્રાપ્ત થઈ શકે એટલા માટે જ ખેતી શક્ય છે.
હા અને અત્યારે તો ઘણી બધી ટેકનોલોજી નીકળી છે. ખેતી માટે જે ખેડૂતોને જાણ કરવી ખૂબ જરૂરી છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કિધી. ધીમે ધીમે જેમ જેમ સમય જાય છે એમ ખેતીમાં પણ આધુનિકતા આવવા લાગી છે. જેને હરિયાળી ક્રાંતિ કહી શકાય સુધારેલા સુધારેલા બિયારણો આવે અંદર, ખાતરો અલગ અલગ, ટ્રેક્ટર છે, પહેલાના જમાનામાં હડ ચલાવતા હતા. અત્યારે ટ્રેક્ટર એનું સ્થાન લઈ લીધું છે. પછી બધા હાથેથી અનાજ સાફ કરતા અત્યારે અત્યારે એનું સ્થાન ખેસરે લઈ લીધું છે એટલે જેમ જેમ દેશ આગળ વધે છે. એ એમ એમ ખેતીમાં પણ વધારે ક્રાંતિ આવવા લાગી છે. એટલે ખેડૂતો પણ વધારે સ્માર્ટ બન્યા છે.
હા એ વાત સાચી પણ એમાં અમુક ખેડૂતોને એની એટલી બધી જાણ હોતી નથી. એટલે સરકારે એના થોડાક પગલા લેવા જોઈએ. ટેકનોલોજીના જે નવી નવી ટેકનોલોજી આવે છે એની જાણ કરવા માટે પગલાં લેવા જોઈએ.
હા પગલા અત્યારે તો ટીવી ઓલમોસ્ટ બધા જ વાપરતા હોય તો ટીવી માં પણ એના ઘણા બધા કાર્યક્રમો આવે છે. અને એને શું અલગ અલગ જાતના બધા જે ઓજારો નીકળ્યા છે એનું પણ આપણેે જેમ જોવા જઈએ એડવર્ટાઈઝમેન્ટ આવતી હોય છે. પછી ડ્રો ડ્રોન ટેકનોલોજી દ્વારા જંતુનાશક દવાઓ છાંટે એ પણ આવે, અને અત્યારે તો હાલમાં જોવા જઈએ ને તો સેટેલાઈટ અને મોબાઈલ એપ દ્વારા પણ ખેડૂતોને શું હવામાનની આગાહી આપવામાં આવે છે. એ બધું પણ નવું તમે જેમ કીધું એમ નીકળેલું છે. એટલે આપડે બધી રીતે સપોર્ટ મળી રહે છે. તમારું એના પર શું કેવું છે.
હા સરકારનો એ જે સપોર્ટ છે એ પણ મહત્વનું છે, જો એ સપોર્ટ ના મળે તો ખેડૂતો ખેડૂતો ખેતી કરવામાં એ એમને થોડી મુશ્કેલી મુશ્કેલી સામનો કરવો પડે.
એજ ને ખેડૂતો. શું ખેતીની સાથે સાથે પણ અ પશુપાલન પણ કરતા હોય છે. કારણ કે ખેતીમાં જે અનાજ ઉત્પન્ન થાય છે, પશુપાલન થી આપણને દૂધ ને ડેરી પ્રોડક્ટસ મળે છે‌. અને પહેલાના જમાનામાં એજ પશુઓનો ઉપયોગ ખેતી માટે પણ થતો હતો. એટલે ખેતી અને પશુપાલન સાથે ખેતી અને પશુપાલન એકબીજા સાથે જોડાયેલું હોય છે એમ
હા એ વાત સાચી છે અને અત્યારે તો
હા બોલો બોલો
અને અત્યારે તો જમીન પણ ઓછી થતી ગઈ છે ખેતી માટેની
હા એટલે અત્યારના ખેડૂતોને થોડી મુશ્કેલી જોવા મળે છે જેમ જેમ આ આધુનિક સમય આવતો જાય છે એમ એમ ખેડૂતોને થોડી મુશ્કેલી જોવા મળે છે. કારણ કે એક ખેતીમાં પોતાનો પરચો પાડીને બહુ મહેનત થી ખેતી કરતા હોય છે. તો એને આપડણે અન્નદાતા કહી શકીએ અન્નદાતા કહેવાય અને લોકોને એનું વળતર મળતું નથી પછી જેમ વરસાદ માં અનિયમિતતા આવે છે. અને બધી ઋતુઓ અલગ અલગ થઈ ગઈ છે કારણ કે ઋતુ ના અલગ અલગ પાક હોય તો અલગ અલગ ઋતુમાં થાય પણ જયારે ગમે ત્યારે વરસાદ પડે ગમે ત્યારે દુકાળ પડે તો એનું પણ નુકસાન થાય પછી જમીન પણ ઓછી થઇ ગઈ તેમ તમે કીધું એવી રીતે તો શું છે કેના લીધે બધું વસ્તુ મોંઘું થતું જાય પછી મોંઘુ થતું જાય એટલે ખેડૂતોને એમનો ભાવ સરખો મળે નહી એટલે અત્યારે ઘણી બધી મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે એમ
હા મુશ્કેલીઓ તો એમને ઘણી બધી આવે છે. કેમ કે એમનો જે અ ખેતી કરીને એમનું જે શાકભાજી ને પછી અનાજ ને એ હોય છે. એમને આખો ખર્ચો જે છે હોય છે એ અમને પૂરેપૂરો મળતો નથી અને જે ભાવે વેચાવા જોઈએ એ ભાવે પણ એમને મળતો નથી
એ જને કારણ કે એ તો પોતાની મહેનત તો પૂરેપૂરી આપે જ છે. એમને એવું વળતર મળતું નથી એટલે પછી નિરાશ થઈ જાય છે અને ઉપર થી કુદરત પણ એમનો સાથ આપતો નથી તે બિચારા હવે એટલા લાચાર થઈ જાય છે. તો અમુક લોકો તો પછી આત્મહત્યા કરવા પર પણ મજબૂર થઈ જાય છે. આજ કાલ બોલો બોલો
હા એ વાત તમારી સાચી કે ખેડૂતોના આત્મહત્યાના કેસ ઘણા વધારે વધી ગયા હતા.
એજ ને એટલે આપણેે પણ એ લોકોનું ધ્યા આપડે પણ એ લોકોનો સાથ આપવો જોઈએ એ લોકોને સમજવા જોઈએ ખેતી કરવી નાની મોટી વસ્તુ નથી કારણ કે આખા વર્ષની મહેનત એમાં જોડાયેલી હોય છે.
હા એ સાચી વાત છે. ખેતી કરવામાં જેટલી મહેનત થાય છે. એટલું તો એમને ફળ પણ મળતું નહી હોય
હ એ પણ સાચી વાત છે. એટલે આપડે હવે એવી આશા રાખી શકીએ કે સરકાર થોડું તે એના પર ધ્યાન આપે અને એ એના માટે કોઈ પણ ઉપાય વિચારે તો સારું કેહેવાય અને એમાં એવું છે કે અત્યારે શું ખેતીમાં રાસાયણિક ખાતરો વધુ પડતા ઉપયોગ થાય છે ને તો જમીન પણ ઝેરી બની જાય છે અને લોકો વધારે બીમાર પડે છે. અમુક જે ખેડૂતો હોય છે એ શું પાછી જૂની. પદ્ધતિ વાપરવાનું ચાલુ કર્યું છે જે આપડે. બહ પહેલાના લોકો વાપરતા હતા એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ વળે છે. જેમ કે ખાતર જે છે. એ છાણિયું ખાતર પ્યોર ખાતર વાપરવા લાગે છે અને. ખેડૂતોની જમીન પણ ફુ ફરી થાય છે. એટલે અમુક લોકો આ ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે એટલે થોડું સારું રહેે એટલે લોકોનું સ્વાસ્થ પણ એનાથી છે ને સારું રહેે છે.
હા એ ઓર્ગેનિક ખેતીનું તો અત્યારે ઘણા ખેડૂતો. અ એ જ ઓર્ગેનિક ખેતી જ કરે છે. કેમ કે સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે એ તમારી વાત સાચી છે.
હા. અને સરકાર પણ અત્યારે શું કિસાન વીમા યોજના આપે છે. પછી પાક વીમા યોજના આપે છે એવી ઘણી બધી યોજનાઓ એમને ચાલુ કરી છે. અને. એ એ સરકાર જે છે. એ ખેડૂતોને પ્રોત્સાહન આપવા ઘણા બધા કાર્યક્રમો પર લાગી ગયા છે. એટલે એ પણ એક એક રીતે સારું થઈ રહ્યું છે.
હા એ વાત સાચી છે. કારણ કે ખેડૂતોને આશા સરકાર પર હોય જ ને. કે એમને સપોર્ટ કરે તો એટલે બધી એ યોજનાઓ. નો લાભ એમને લેવો જોઈએ.
હા એ તો સાચી વાત કીધી અને આપડે પણ જેટલો બને એટલો અન્ન ન ઓછો બગાડ કરવો જોઈએ. એને શું આયોજન કરીને પછી વાપરવું જોઈએ તો શું અન્ન. મોંઘુ ના થાય અને જેટલું જો જેને પણ જોઈતું હોય ત્યાં સુધી પહોંચી શકે.
હા એ વાત સાચી.
સારું સારું આવી વાતો તો આપડી ચાલેજ રાખવાની છે. મેં તમને પછી ફોન કરીશ ત્યારે.
સારૂ
હા તો મૂકું મેં.
હા વાધો નહી.